હા બોલ
કઈ કરે?
કાઈ ની બેઠી છું.
અચ્છા કા કઈ કામ ધંધો નિમળ?
ના કઈ નહી
અચ્છા ચાલુ છે કઈ નિહાર ટ્યુશન ચલા ગું?
બહાર ગ્યો ટુશન
અચ્છા અચ્છા આજ કઈ ભણાય વાળા જોર મેડમ
કઈ ખબર હ તો કઈ ભણાય વાળે છે ગણી તે એમ ભણાય એમ કેતો તો
અચ્છા અચ્છા અને હન સાહેબ વાળો એ હતો પછી આવ્યો?
અ હાવ આજે ને?
હે?
આગ્યો આગ્યો
અચ્છા કેર ઉપર આવ્યો હતો એવું પછવત કેરી?
ઓ રી એકટીવા લને આ યો
અચ્છા અચ્છા તોને રસ્તા મળ ગયો હતો?
હા મળ ગયો આસાની તો આગવું
બરાબર બરાબર પછી નિહાર ઉડ ગયો તો પણ સુતો હતો?
ના ર ઉઠ ગયો તો એતો
હમ હમ
સાડા તન વાગેરે ઉઠ દવનો પછી ફટત ફટત કરતો
હ હા હા પછી ઓને કઈ ફી? અચ્છા ઓરે કઈ ફી ભરેલી છે ઓરો પૂછે તો કોઈ?
કર છલ
ઓર મેડમ મરન જામ કે બે કતરી ફી ભરે રહી છે?
સાઈ ખબર હય તો કોઈનાન ભાઈ વાત કરે ઈ
હ હા હા બરાબરાબર તો ત મમ્મીર ફોન આવે હતો કેતી કઈ કેતી?
માર મમ્મી ફોન ના તો કઈ માર મમ્મી ફોન?
તું કહે રહી હતીને મમીર ફોનયો તઈ?
બ હું તો મમ્મી ફોન આવે તો કે ક? કર છે કેક પછ તો તું તો વાત સગાયની વાત તો તું કર હીર્યા કાકાર થઠરી રે છોટા બતા શહીદો દુસરી
કાકી ફૂપીરો ફોન જ નથી આવ્યો તો કઈ ખરા બસ
અચછા કઈલી
હમ તો ભાઈ કે કે્યારે છોરા ર વાત કર કેવા
હ ભાઈ સારી સાબ થ વાત કરી છે
હમ હમ તોું કઈ ભણેલો છે
હું તો એન્જિનિયરિંગ કરેલો છે ને કેવા છે ને
હ હા હા હમ બરા તો અશ્વિનીરો ફોન આવ હતો કાલ કાલ
અ તો કઈ છેત
કઈ નઈ કે ચોરી ગમે છે દાહોદવાળી તો તપાસ કર દેખજો એું
હા
તો મેં કીધું ભાઈ તને પેલા તો ગમતી નથી અને મેં કીધું તમે કઈ જવાબ નધી ને તો પછી અમાર કઈ કેર હોય અને તારા તો ટાઈમે આપડ દણી જોઈએને તો મેં કીધું હ આપડ ગમા અને પછી હોટેવને પૂછા અને પછી તો સીધ આપા પાડોછેર ત થોડી દેખેને દઈએ આપડે
ના જદી બતાડે તદી તો ગમી જ છે
તો હવે ફેર ઓટો ક કે હ નથી ગમતીું કેતી તોછી આપડે કઈ કરેલું
હા તો છે
હમ
કઈ બેેખ હોતાય તમ
એ છોરી તો મેંક જ દેખ
હટ
કે તો તો આપડે તો પેલા દેખન નથી આ તો પછી મને થોડી વારે ઘડી દેખીને જાય વાળે
અચ્છા અચ્છા હ પેલા ની જમાડને જમાડતી એ
તો હા હું તો કે ને ગમે છે અં બાતો કે કઈ નઈ હતી તો તો કર દે ચાએ મારે કઈ વાંધો નથી
હા જશ હવે જે આઈ જ
હમ એવું તો પણ કાકી હોટે કેવ તો બતાડે તે એ કે અ બીયા ડુંગરી બીયા ડુંગરી જાણા કતે તો કે કે ચોરી તો જેણી જ છે ને ઓ બાપુ કે ગરીબ છે ને અને કૂકન કરેલો તે ઓર બધી વહીવટ તો કે બાજુ વાળે કરે છે કારણ કે કાલ ઉઠન કઈક ઝઘડો હ તો પછી આપડે કઈ કરે
ઓહ કી થ વાજવાે ના
અરે ઈ હતા ચંચેલાવરા ગાડી નહી ગામ કોઈક અસલ છે રાજુ મામા બતાડે છે
ઓો તો આ નરું તમે પેંણી રખને તો જે આ જે પંણી જા હો
પડી અહી ત થોડા તો દેખણ પડ નહીં કેતા થ
હ હા
હમ તો પછી મેંધ તો તમારી ઈચ્છા હ આપડે તો કઈ કેવા દસરો
હમ હમ દાઉદ વાળે જદી બતાળે જદી તો ટેણો ટાણો દેસો તને
હમ ગરીબ હતા એું કે્યારે હા અને કે ઓર બાપુ કાળો છે એ
તો બાપુું ના રસ તો કાય
હ તો આપડેને કઈ ખબર હ
હાચ
તો કે એ પ્રમાણે આપડે તો કેવા ભાઈ કેે રોટે દુસરી છોરી બતાડે પણ કે જેણી પડે છે
હ હ હ તે દુસરી
તે એઈ દાહોદ વાડી.
હા, હા.
હમ્મ, પણ કેવું છોરી જેણી છે એ અસવીન એવુ કેવાય.
છોરી જૈન છે.
હા, દુસરી ખબર નહ હવે કોઈ કે બાપુ નામ નહિ દીને આપડે.
હા.
હા, પણ કે છોરી જેણી છે એ.
હા, અચ્છા અચ્છા.
હાસું.
કને કાકી કહેવય તોય તો મો ગામીમાં જ દરજો ના ભાઈ સા-સાચું તો ઠેકાણું નહી. વગર ત્યાં લ લોટા ભનતી મશીની ગબડે.
હમ્મ, હમ્મ. તો કાઈ નઈ એ તો તો આપડે તો કર દે ને આપડે કઈવને કે ભાઈ વાત કોણ ચલાય પપ્પા કરે તે તો તમ પૂચ દેખો પપ્પા ને જ વાત કરો આપડે કા કેરો.
હા, તમાર કેરન કે મનકા ફોન કરો ઘરી ઘડી. તમારા પપ્પા ના જ વિસે રહે.
ના એટલે આપડે તો ક દઈ ભાઈ હવે મે તો પુ જ દેખ્યો બરાબર છે હ.
હા, હા. માર પપ્પાને જ ફોન કરો એ કે તમારી
હા, હા. પપ્પાને તો કરો યું જ કેરો ને કે ભાઈ પપ્પા જ વાત ચલાય તે હવે બરાબર છે. તો તમ પપ્પા ને જ વાત કરો એઊં કૈરુ ને આપડે તો. હું તો
સાકીર ફોન આજે આયો તો કઈ થિયું અહ.
આજ તો નથી આયો ફોન.
ના તે માન લઈ કે કકીર ફોન આ ગ્યો કઈ.
ના ભાઈ આજ કાકીર ફોન આયો ફિર. હમ્મ.
તો સરી એ બેટરી બને છે.
હું તો ફેર તો આયો જ હોટે કારણ કે હું તો ગરદલમાં એક કતા કતા વાત ચલાવે પણ મેળ નહીં ખરો એ નહિ.
હ મામા તે આવી પછી જંગલમાંમા છવારી રોહિત ભાઈ જોડે હોયો કે નહી થોડાક.
કતે નહી ધો ને એવું તો કતે ધ્યાન દઈને રોહિત લો.
રોહિત ભઈ ને ગમિયું?
હમ્મ, ઔર પપ્પા હું નન ની. ગમી કે રોઈ તની ગમે જાના હવે કાંઈક
હ હા હા.
હમ્મ.
શું વિશરામ થઠકાણાની તમારે નાટક તો કછી કરે નહીં.
ના હું તો એ ખરો જ ને હવે જેને ગમેવું પ્રમાણે કરે પછી વધારે અને હું નહી ફાવો એટલે પછી નાટક કરો સત્તર જાતે. એ આપડે સુું તો કઈ કેવાય જ નહી ને તમે કાલ તો કાકી તો આ તો તીન ચાર જગ્યા એ દેખે છે ફિર મનીષા બતાડ રહી હૈ.
ક કર દે બધ
સાસરી પક્ષેમું છે કથું.
અદ્ર ઓર પીયર એમાંય
હમ્મ.
હમ્મ હામ કઈ નઈ મનીષાઓ મનીષા ભનતી ને લઈ આવ.
કાચું કે
હે, હે, હે.
હામ, હામ, હામ.
બોલ હું બોલ જણીએ ભેગી જત કાકીમ તો કાઢને લ્યો હા.
હા હું તો મજે કરે જ આપડે તો કઈ નઈ કેહેવાય
હા હા.
તો.
નહી તો હોતી ફરત
હું તો બધી નાટક તો કરને પડે કે
હમ્મ અચ્છા.
તો અને તો તાર મમ્મી તો કઈ કેતી જે તી તું ભાનાવતી તી તો આખોતા તન ફોન કરી હતી.
મે કા તો ભણાવતી હતી.
કહેતી હતી નિ ભણ્યા નું ભણ્યા રહ નું કંઈ મે આ જે તું વાત કરતી હતી.
એવું તો મેં કહેતી હતી કે લાડુ બનાવ્યું છું મેં એમ.
હમ્મ.
મોબાઈલ લઈને બેસતાણી ની
હમ્મ.
બા બી કેટ કે એ એટલી વણાણ સારી છે આખી પાસ તો વણાણ લઈને આ જતી તી.
હમ્મ.
ઓ હો.
માર મારગાલી બણાતી લાય સ્ઈકિંગ છે.
હા.
ને સાથ છો લાયગી તો આશા ભાભી પૂછતી કુકર બનાવીને લાગી.
હમ્મ.
તો મે તે દિવસથી રીતે તો બધી વાપરી લેઈએ આપડે બેસો એટલે શોધીને લઈએ ને પછી બધું બનાઇ ના મોબાઈલે દુકાને ની.
હમ્મ.
તો લાગે કે નહીં તમે કીધુ હોવ આ છે લાગ્રે છે એમ કીધું તો એમ ગલી લાગો છો. હામ. જરૂરી રક્ષાબંધન એ પામ જો અમારી જાલીપાણા ની ડબ્બામાં ઘાલ લાવજો.
હમ્મ.
ને પહેલું
હું કઈ લાડુ ગાલું નથી શું લઇ જ્યારે આપડે.
અત્ર માર મમી કેતી હતી મારે ગાલે કા બના લેતી બના લાય એટલી એટલી લાડુ બના હરી હા.
હમ્મ.
મેં તો તો ફોને દેખ્યું ને તો ટ્રઇ કરતી હતી.
હમ્મ હમ્મ
મમી કેવાય થોડી કે ના ની લાવ ને
હામ હામ હમ્મ બરોબર હો.
આપડે મમ્મી તો નથી બણાન મંગાય તો તમે બણણ નહી મોકલાય
હામ હામ હામ હા બરાબર.
તો ઇ તો હું તો કઈ વધારે થોડી માંગતી એવું તો નાસ્તાક ડબ્બેમાં ઘાલવાનું લઈ હું કહેતી હતી.
બરાબર.
હમ્મ ઓકે
બરાબર ત દાદી ચલે ગયા પછી હોતે
કે નારે દાદી તો છે
અચ્છા તો ક્યારે ઘરે છે અવે?
કાકા ઘરે
હમ્મ તો પછી કતરાક દન રેવા વાળા છે
કાઈ ખબર કતરા દન છોકરા
તો કઈક વિધિ કરેલી છે જાય રહ હોય તોર માટે તોછ જાય નહી હો
નારે કોઈ વિધિ ને અજી તો વાર છે
હમ્મ
અધિક માસ
અધિક માસ તો દી હતી ને ભેગી એટલે
હા એ ભીજી અથાણીને બધી વહીવટ કર નાખી એમ
હા તો પણ ઓરે પૂછ જોઈએ ને જો મોટે મનખે તો ડાયરેક્ટ ડાયરેક કર નાખી તો પછી ક
મતલબ પીલું નથી કરી ફૂકીએ બધી મથી ફૂકીવી વાય ફૂફાની દેખે નથી ગઈ
હા
હમ્મ તો તો બધી ભેગી હોય ય તો બધી કે કે આપડે તોસવ દેવા એમ હા પણ ખબર નથી.
અચ્છા અચ્છા
પછી પિલર મમ્મીને ફોન કરી દીધી કે હજી તો વાર છે.
બરાબર હાચું હા તો ચાલ જ દ હેડ પછી વાત કરીએ
હા ચાલ હા